તીજોરી એવી એમ દરવાજા વાળી આવે મારે બી દરવાજા વાળી
હમ્મ.
હમ, બે દરવાજા, પ્લસ થોડે બેન્ડ પેલું ડ્રેસિંગ ટેબલ બી આઈ ગયું ને મારે એની માટે.
બરાબર હવે તમારે કેટલા સાત કોલ બાકી છે હેના.
હા મારે હવે એટલા જ બાકી છે જો જો એકતામાં બે બી નહી મરાતુ પાછું એવું છે. આમારો બાવીસમો કે એવો કોલ છે. ત્રેવીસમો, ચોવીસમો હા.
સરસ લો. હવ તો તો પતવા આયુ.
હન, રિયા ગઈ તેલ લેવા. રિયા તો એનામાં ભરોસે રાખવાવાળી છે.
હા, એ તો વિચિત્ર
બઉ ખરાબ છોકરી છે. છોકરાઓને લગતું કર નાખે આમ.
લટ્ટુ બટ્ટુ નઈ કરતી, એ એટલી ચંટ હેને કે આમ બધાને લાડકી બનશે.
હમમ, મને તો બરાબર ની લાગ મન તો એવું કે મસ્ત ગોલું-મોલુ ટાઈપ હશે.
ના છે. ગોલું-મોલું જ છે. રૂપાળી બઉ જ છે, એકદમ ખુબસુરત. ભૂરી-ભૂરી છ. એ લોકો ગી ને એ વધારે બધું શાકને રોટલી એ લોકોનું ઘીમા બને. પંજાબી
હમ, એ કેટલું સસ્તું, ઘી કેટલું મોઘું એમ. તોબી એ લોકો એવું સમજે કે સસ્તું છે એમ.
બોલો. આજ તો મારા બપોરે ઊંઘવા ના મળ્યું બોલો. તો મારા કાલ પતિ જાયન. હન. તો. પછી બીજા તો કોલ નઈ આવે ને.
હા, કોલનો કામ કરે રાખવાનું. ચા સારું ન એવા ત્રીસ-ત્રીસ કોલ કરીએ, તો ત્રણ હજાર તો મળે.
પણ એક તો બધા જોડે અલગ-અલગ કરવા તો જોઈએ ને.
હમ, કઈ નઈ અવે. શાંતિ. કરી લેવાનું બીજું તો શું. તો બસ પોંચવા જ આઈ ઘરે. હા એ સારું રેકોર્ડિંગ વાળું મને. ગમે હું પંજાબી વાળું કરું જ છું રેકોર્ડિંગ વાળું.
હમ પણ તમને ફઈ ગયું ને એટલે.
તમને બી ફાઈશે કઈ છે નહી એમાં રોકેટ સાયન્સ. આવડી જશે હા કઈ છે નઈ એમાં હમ.
હમ બોલો ગુજરાતી તો આપણને આવડતી હોય એટલું.
હા ગુજરાતી તો ભણ્યા ગણ્યા ગુજરાતીમાં
તો ભણ્યા ગણ્યા બોલો તમારે ખાસ હોય. થોડી વારમાં શુંઈ જઇસ.
હો હું ખાઈશ અને બનાઈશ પણ.
હમ.
હમ.
ખ તો ઉપર તમને ઊંઘો છો?
હા હું ઉપર ઊંઘુન.
મજા આવતી હશે સોફા ના કે કવર કેવા આયા? જરા મને ફોટો મોકલજો હો.
હા પણ મોંઘા નહી બહું ત્રણસો.
સાડા ત્રણસો સાડા મોંઘા પણ અમારે સાતસો. સો રૂપિયાન આયા. સાતસો. સોફાના કવર તો મોંઘા જ આવે ને.
દહી આપો દહી મોટું આપજો.
હમ ડબો.
દબો કો તો ઠેલી લેવાય.
તેમ.
થેલીમાં વધારે આવે પાનસો ગ્રામ.
થેલી આપી દો મોટી દઈ પાંચસો ગ્રામ વાળી થે થેલી આપી દો પાઉચ. દહી બહુ ન બહુ ફાયદાકારક છે બહુ જ.
પાંત્રીસ રૂપિયા લેનએના
ખબર નહી આવે તો પજ
નઈ.
હા પાત્ર શદીતાા.
હમ હા.
બોલો.
પાંત્રીસ લીધા ને મને ખબર હોય. પેલા ચાલીસ રૂપિયામાં લીટર વાળી દહીંની ડેલ ડોલ ડોલ મલે.
ક્યાં આવે.
ના. આપડ ઓનલાઈન મંગાવી પડ. હા ઝેપટો છે ઝેપ્ટો તમારી અંદર. ઝપ્ટોમાં ઝેપ્ટોમાં આવે ઓફર આવે ને એમાં.
પણ ઝેપટામાં પહી પેલું ભાડું ભી લાગે ને ડિલિવરી.
નહી લાગતું. મારે પીઝા ખાવા છે.
મારો ભઈ એજ કેતો તો કે આજે પીઝા મંગાઈસુ દીદી દોઢસો ના બે તમે કીધું સારું મંગાવજે ડોમિનોઝ માંથી એ મંગાવશે એને ખબર પડે એવું બધું.
હા તો મંગાઈ દે દોઢસોમાં બે તો બહુ સારા કેવાય. હમ. અમારે અહં નહી આવતી બોલા આવી ઓફ.
તો એને કઉ તમારે સીટીએમમાં પણ ડિલિવર. થાય જ ને ક લ એ બાજુ ના ક ક તો. એને ક અહીંથી ના કરે ત્યાંના ડોમિનોઝ વાળા ત્યાંથી કરે ઓફર ઓનલાઈન. કે આથી બી કરી શકાય તાર ખાવા હોય.
હું મારા મારા સાસુને ફોન પૂછી અને પછી કહીશ. કેમ કે આના આપને પૈસાો. એ ઓન વાંધો.
હ એ તો અમે કરી દઈશું એમાં શું જોઈએ અગર ઓનલાઈન હશે ને. તો ત્યાંથી બ તો તમારા માટે પણ એડ્રેસ નાખી દઈશું અને આ આવી જશે એમાં શું.
વે તમારા પૈસા. ઓ.
હ દોઢસો રૂપિયામાં ક્યાં અમે બંગલો બાંધી લઈશું.
ના ના ના હ બરો. તમે પણ પેલા નો. નોકરી શોધીને પ નોકરી મૂકવી હતી.
નોકરી તો હવે ઇન્ટરવ્યુ તો આપવા બધે જવું પડે ને ફરવું પડે. યાદ રહી જશે કે આવી રીતે તડકા ના ફરી ફરીને કામ. ભાઈ તો નથી મારો પણ એના માટે પૈસા. જોઈ મને બિઝનેસ કર બઉ ગમે. હું છે ને મારી પાસે તો બિઝનેસ નો મસ્ત આઈડિયા ભી છે કઉ તમને. આપડે શું કરવાનું ખબર કોચિંગ સેન્ટર ખોલવાનું ટીચર્સ. ને બધા હાયર કરી દેવાના પ પગાર પર રાખી લેવાના. પછી કોઈ પ્લે કંપની હોય ને કંપની. એની સાથે ટાયપ કરી દેવાનો એટલે કે આપણેે. સ્ટુડન્ટ પાસેથી પચાસ હજાર લેવાના ફીસ ઓકે.
હમ હમ.
પછી જે સ્ટુડન્ટને કહેવાનું હંડ્રેડ પર્સેન્ટ જોબ ગેરંટી પછી જે. સાામે વાળી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જાય ને એ કંપની ને. દસ હજાર કે વીસ હજાર આપડે આપી દેવાનું કે તારે આ સ્ટુડન્ટ લ લેવો જ પડશે એમ. એ રીતે કરવાનું.
હમ હમ પછી સ્ટુડન્ટને ના. જવું હોય તો કોઈ સ્ટુડન્ટને ના જવું હોય.
ઑર બોલો.
શું.
શું કહ છો.
કે સ્ટુડન્ટને ત્યાં જોબ ના કરવી હોય તો.
તો એનો લુક આઉટ છે પણ બીજા આ. કોચિંગ ન બિઝનેસ કરાય એમ.
પણ આવું આવું બધું ના કર.
સુખખચો. શું કરો.
હલો.
હલો. હલો.
હા અત્યારે ખાણી પીણી બહુ ચાલે ખબર હ.
હા એ બી કરાયો.
હ પછી શું કેહેવાય અ તોોનું. અ કપડાનું એ બધું અત્યારે બહુ ચાલે છે.
ચાલે જો એક વાર ખાવાનું ફેમસ થઇ જને કે ના એનું સેન્ડવિચ એ સેન્ડવિચ તો પછ પતયુ. ભલે એક આઈટમ નું બિઝનેસ કરવાનું ખાવામાં કે ઈડલી સાંભાર પકડ્યું તો પણ એટલું ફેમસ. મસ્ત કરી દેવાનું ને રીલ્સ ને સોશિયલ મીડિયા ને બધા.
હમ્મ એવું કયું હોય ને એમ ગર્લ્સ ગર્લ્સ. થને ખોલતા હોય ને તો હું બી આવું ખાણી પીણી માં તો જોઈ.
હ તમારે બનાવાનું અમે બેેચીશું પ એમાં કેવું કરવાનું રીલ્સ છોડી દેવાની પછી સોશિયલ મીડિયા ઉપર મૂકી દેવાનું. બધું કે અમે આવું આવું વેચીએ છીએ આમાં ખાઈએ છીએ ફ્રેન્કી ને બધું આવે ને. કઈક અલગ ચાલુ કરવાનું તમને ખબર અમુક અમે જે ઓફિસમાં હતા ને. ત્યાં એક મહારાષ્ટ્રન છોકરી હતી. તો કે અહિયાં છે ને મીસળપાવ જોવા ના મળે પછી અહિયાં એટલે મહારાષ્ટ્રની જે આઈટમ હોય ને. એ ના જોવા મળે ને જે વસ્તુ આપડણે ડેલી ખાતા હોય એમ કરતા કંઈક અલગ ખાવું હોય ને. એ લોકોને વધારે ગમે તમે વિચારો હવે ડેલી. ઈડલી સાંભર ને બધું ઘરે પણ આપણે મિશળ પાવ કે એવું કઈક બનાવીને આપીએ કોઈ નવા નવા લોકોને. તો એ વધારે વેચાય ખબર તમને.
હા એ વાત સાચી છે પણ આવું
એવો આઈડિયા લેવાનો હા એટલે ઇનશોર્ટ એ એમ કે બિઝનેસ કર હોય તો એવો આડિયા લેવાનો કે જલ્દી કોઈ કરતું ના હોય એટલે શું કોમ્પિટિશન ઓછું હોય.
બાકી તમે પકોડી નો બિઝનેસ કરો તો પકોડી તો જગ્યાએ જગ્યાએ હોય. પછી ના ચાલે પણ તમારે કઈક મોટું. કે કઈ સારું કરવું હોને તો એવ એવી આઈટમ પકડવાની ખાવામાં કે જલ્દી મળતી ના હોય. તો તમારો બિઝનેસ ચાલે હેના તમે એવું કઈક વિચારો. કે તમારે એવું બનાવું છે તે રીતે અગર બનાવો છો. તો પછ થોડું આમ અલગ હોવું જોઈએ એટલે હું એમ કહું તો ક અલગ હો બુ.
હા સાછે.
બોલો એવું કરવું છે આપડે કઈક ચાલુ કરીએ બંને થયન આપડું બેબી આઈ જાય ને આપડા બંને ના પછી આવું. કઈક બિઝનેસ તો કરવો જ પડશે સાઈડ ઇન્કમ માટે.
થય જાને પછી કરીશું.
આપડ ઇન્વેસ્ટ કરવું હોય તો તમને ખબર ક્લાઉડ કિચન તમે એક વાર સર્ચ કરજો. ક્લાઉડ કિચન શું હોય એવું કઈક કરવાનું ક્લાઉડ કી કિચનમાં એટલે આજ રીતે કે કિચન તમારે ઘર. જેવું ખાવા અમે આપીએ એમ તમે જોજ બિઝનેસ જ્યાં જોબ ના લોકો કરતા હોય ને. લોક છે બાર થી આવે. ફ પડે એટલે ટિફિન સર્વિસ તો સૌથી બેસ્ટ કોર્પોરેટ માટે. આ સિંધુ ભવન આખું કોર્પોરેટ. પછી અહયા અહંયા જ્યાં જ્યાં ક્રોસ જી રોડ શ્રીજી રોડ પછી આ ગોતા જગતપુર સાઈડ. ટિફિન સર્વીશ સર્વિસ ચાલુ કરાય તો લોકોને ઘરનું ખાવા બહાર ન ખાઈ. એક દિવસ કે બે દિવસ પણ ઘરનું પછી ઘરનું ખાવાનું ટિફિન સર્વિસ ચાલુ કરાય. હા સિંધુન નેધઈ કંપની પકડી ને તો હા હા હ જમીન હવે હા હા જમીને